હેલો.
હા મ મારે તમા મારી પાસે આજ આવેલી જ છે.
હા મિત્ર આવી રહ્યો છે.
હા કેવું ચાલી રહ્યું છે.
બસ મજામાં તમે કેમ.
અમે પણ સરા, ઘરે બધા કેવા છે.
છે ઘરે બધા સારા છે, ને વરસાદની તૈયારી છે, તો બધું એની તૈયારી કરતા છે.
હા તો શું તમે ફ્રીજ છો.
હા મિત્રો હવે હું પ્ર્રીત છું.
હા તો, મારું એ કેવું હતું કે આપણે ફણી જાણી. પાણી બચાવ અને દસ ક્ષણ પર ચર્ચા કરીએ સાથે મળને.
હા મિત્ર ચોક્કસ તમારો ટોપિક ઘણો સારો છે. ને સાતસો છે.
હા હા તો હું એ વિચારતો હતો કે આપણે. આમ જો તો અમુક વિસ્તારમાં પાણી ખુબ જ. તંગી હોય છે. અને! જળની ઉપયોગીતા પણ, ઓછી પ્રમાણમાં હોય છે. તો આપણે એવું વિચારવું જોઈએ કે પાણી જીવન અમૃત છે. તેથી. પાણી. ન યોગ્ય પ્રમાણ વિ કરવા જોઈએ. પૃથ્વી પર ભલે ત્રણ ભાગમાં. પાણી હોય પણ પીવાલાયક મીઠું પાણી માત્ર, એક ટકા જેટલું જ ઉપલબ્ધ છે. તેથી વધી વધતી વસ્તી. શહેરીકરણ અને, આબોહવા પરિવર્તન. ના કારણે આજે જળ સંકટ એક ગંભીર સમસ્યા બની ગયું છે. તેથી પાણીનોો બચાવ, અને જળ સંરક્ષણ એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તેથી આપણે પાણીનો બચાવ કરવો જોઈએ અને. યોગ્ય નિકાલ પૂરત જ પાણી, નો ઉપયોગ કરવો જોઈએ. એવું નહીિ કે વધુ પાણી છે. તો આપણે ગમે તેમ પાણીનોો ઉપયોગ કરવો, આપણે પાણીનો બચાવ ર રજીિંદા જીવનમાં પાણી નો બચાવ કરતો રહેવો જોઈએ. આપણી નાની નાની આદતો બદલીને આપણે રોજ હજારો લીટર પાણી બચાવી શકે એમ પ્રયત્ન કરવો. જેમ કે બ્રશ, કે સેવિંગ કરતી વખતે ન ચાલુ જ ના રાખ હો જોઈએ માત્ર જરૂર હોય ત્યારે જ ના ફળવો અને. ટપકતા ના નું સમારકામ કરવું જોઈએ ઘરમાં જોઈએ તો લીક થતા ન કે પાઇપલાઇન ને વહેલી તારી વહેલી તરીકે રિપેર કરો. ની કાળજી રાખતી. એક નાનો ટપક તો ન પણ દિવસમાં સેંકડો લીટર પાણી વેડફે નાખતો હોય તેપ સમા આપણે કરાવી રાખવો જોઈએ બીજું જોઈએ તો આપણે ઘરમાં વાસણ અને કપડા ધોતી વખતે કાળજી રાખવાની જેમાં વહેતા પાણીમાં થવાને બદલે ટ કે ડોર નો ઉપયોગ કરવો તેથી આપણે વધુ પાણી ન ઉપયોગ થઈ શકે અને ઓછા પાણીથી બધા વાસણો જવાય છે બીજી તરફ જોયએ તો શાકભાજી ધોયેલું પાણી એ પાણી શાકભાજી કે ચોખા ધોયા પછી બચેલા પાણીને ફેંકી દેવાને બદલે છડ વૃક્ષોમાં નાખવું જોઈએ જેથી વૃતોને પણ પાણી મળી રહે અને યોગ્ય પ્રમાણે ઉપગ તરીકે કહેવાય પછી જે દશક્ષની મુખ્ય પદ્ધતિઓ તરીકે જોઈએ તો આપણે મોટા પાયે પાણીને સંગ્રહ કરવા અને ભૂગર્ભા જ ના સ્તરને ઊંચા લાવવા માટેની ખુબ જ બરી પદ્ધતિ જેમાં આપણે જોયએ તો વર્ષા જલ સં સંચય એ સંચયમાં આપણે વરસાદના પાણીને ઘરની છત પરથી પાપ દ્વારા એકઠું કરી હોય છે તો જમીનમાં ઉતરવું અથવા મોટા ટાકામાં સંગ્રહ કરવો જે તે પાણીનો આ પાર્થ ઉનામાં પાણીને તંગ છતાં તેનો ઉપયોગ કરી શકાતો હોય છે. અને બીજી તરફ જઈ તો ચેકડેમ અને ભોરીબંધ ન નિર્માણ. આ એનાથી આપણે ગામડાઓમાં અને એવી અંતરજળ વિસ્તારમાં જો પાણીની તંગી થતી હોય, ઉનાળા દરમિયાન તો એ દરમિયાન આપણે ખૂબ જ ઉપયોગી તરીકે બની શકે છે. કેવા જોઈએ તો ગામડાઓમાં અને નદી નાળા પણ નાના નાના ચેકડેમ બનાવાથી ચોમાસાનું વહેતું પાણી રોકી શકે છે. આ પાણી જમીનમાં ઉતરવાથી આજુબાજુના કુવા અને ભોરના પાણીના સ્તર ંઉચા બનાવાથી પાણી વધુ સંગ્રહ કરી શકાય છે. તેથી પાણીનો ઉપયોગ ખુબ જ ઉપયોગ કરી શકે છે. આમ જોય તો ખેતીમાં આધુનિક પદ્ધતિ જે ખેતી ક્ષેત્રૌ વધુ પાણીનો વપરાશ થાય છે એ જગ્યાએ આપણે પરંપરાગત પદ્ધતિના બદલે તપક્ષ પદ્ધતિ અને ખુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જે ના, -ભા આપણે પચાસ ટકા સુધી પાણી બચાવી શકાય છે અને પાક નું ઉત્પાદન પણ સારું કરી શકાય. તો તો શું? તમે પણ એવી બધી યોજનાઓ તરીકે જણાવી શકો છો. યોજના તમે બચાવ ઉપયોગી.
હા, મિત્ર તમારી વાત સાચી છે. કે, પાણી જીવનનો એક આધાર છે. અને પાણી વગર માણસ, પશુ, પક્ષી, વૃક્ષો, ખેતીનું અસ્તિત્વ અશક્ય છે.
છતાં આજે વધતી વસતી પાણીનો બગાડ વરસાદની અનિયમિતતા અને ભોર ભૂગર્ભ જળના અતિશય ઉપયોગના કારણે પાણીની અછત ગંભીર સમસ્યા બની રહી છે. તેથી પાણી બચાવવું અને જળ સંરક્ષણ કરવું. દરેક નાગરિકની જવાબદારી છે. અને આજના સમયમાં જોઈએ તો નિયમિત વરસાદ પણ પડતો નથી. એનો કોઈ ચોક્કસ સમય હતો નથી. જયારે હોય ત્યારે વરસાદ આવી જતો હોય છે. અને જળ સંરક્ષણ એટલે કે, પાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો. પાણીનો બગાડ અટકાવો અને વરસાદી પાણીનો સંગ્રહ કરીને ભવિષ્ય માટે પાણીનું બચાવવું. તો એમાં કેટલાક આપણે તમે કેવી રીતે કે આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ કે એના આપણે બચત પણ કરી શકીએ. જો ચોમાસાના પાણીને આપણે કોઈ ખાડા, ખાડામાં સંગ્રહ કરી- રાખીએ તો એનો આપણે અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. એવા ઘણા બધા ઉપયોગો છે. જેનાથી આપણે પાણીનો બચાવ કરી શકીએ અને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો કેટલાક કે વાત છે અને એવા જરૂરી ઘણા બધા બચાવો. કરી શકે છેવી રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ. ને જરૂર હોય તેટલું જ પાણી વાપરવું. અને પાણી બચાવવા માટેના કેટલાક ઉપાયો પણ છે. નળ તમે કીધું એ રીતે કે નળ ખુલ્લો ન રાખોને એ લીકેજ કે તરત જ ઠીક કરાવવું. વરસાદી પાણીનો પણ સંગ્રહ કરાવવો જોઈએ. ખેતી માટે ટપક સિંચાઈ પદ્ધતિ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તળાવો, કુવાઓ અને નદીઓ સ્વરછ રાખવી જોઈએ. વૃક્ષો પણ વાવા જોઈએ વૃક્ષથી પણ પર્યાવરણનું રક્ષણ થઈ શકે છે. અને પાણીમાં પણ એનો અસર દેખાય છે. ઠીક છે. અને જળ સંરક્ષણ નું મહત્વ એ છે કે ભવિષ્યની પેઢી માટે પણ પાણી ઉપલબ્ધ છે.
ખેતી અને પીવાના પાણી ન પણ સમસ્યા થશે. ભૂગર્ભ જળ ન સ્તર જળવાય રહે છે. અને પર્યાવરણ ન સંતુલન પણ. દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો સરળ બનશે. અને હાલના સમયમાં જોઈએ તો લોકો એટલા બધા પાણીનો ઉપયોગ દૂર એનો ઉપયોગ સારી રીતે કરતા નથી અને બગાડ કરે છે. તો આપણે એવું કહી શકીએ કે આવતા સમયમાં આપણે જે જે પેરીવા આવતા સમયમાં જે આવશે એ લોકોને ઘણું મુશ્કેલ પડી શકે એવું છે કારણ કે પાણીનો જે રીતે નાશ થઈ રહ્યો છે. એ રીતે આપણે એવું અનુમાન લગાવી શકીએ. તો આપણે જરૂર પડે તો પૂરતું પાણી વાપરિયે. તો અને વધારે પડતું પાણી ન વાપરવું જોઈએ. એક પાણીને જયારે આપણે એક એક વસ્તુથી. એની વાપરીએ એને બીજી વસ્તુ તરફ પણ એનો ઉપયોગ થઈ શકે એવી રીતે ઉપયોગ કરવો. ઈને અને.
તમે કીધું એ રીતે કે? ઘણા બધા એવા ઉપાયો પણ છે જે પાણીને આપણે બચાવી શકાયછે. તો એના માટે વિશેષ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને પાણી એ અમૂલ્ય કુદરતી સંપત્તિ છે એટલે એક. એક. બિંદુ બોદ પણ કિંમતી છે. જ આજે પણ આપણે પાણી બચાવીશું તો જળ સંરક્ષણ કરીશકતા. આવતી પેઢી ને પણ પાણી અછત નો સામનો કરવો નહી પડે તેથી સૌ મળી ને. પાણી બચાવો અને જીવન બચાવવો. સંદેશ આપણે અપનાવવો જોઈએ. તો તમે શું કશો?
હા મિત્રો તમારી વાત પણ સાચ જ છે. આમ આપણે? રોજ દરોજ સાંભળતા જઈએ છે કે પાણી બચાવો પાણી આપણને બચાવશે. જળ સંરક્ષણ એ માત્ર સરકારની જ જવાબદારી નથી. પણ? આપણા દરેક નાગરિકની. નૈતિક ફરજ છે. જો આપણે આજે પાણી નહી બચાવીએ? તો આવનારી પેઢી નું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે. તેથી પાણી બચાવવુ અને પૂરતા યોગ્ય પ્રમાણ. પ્રમાણે જ પાણીનો ઉપયોગ. કરો જેથી. આપને? આગળ જતા ભવિષ્યમાં કે અંગત. અંગત. જરૂરિયાત પ્રમાણે આપણને મુશ્કેલી ન સર્જાય તેથી આપણે પાણી. પાણી ની પણ ઘણી બધી કાળજી રાખવી જોઈએ. તો મિત્રો તમે મારી જોડે આ. ટોપિક પર ચર્ચા કરવા માટે સમય આપ્યો એના બદલ આપણો આભાર.
તમારો પણ આભાર.